હલો
હમ
જય શ્રી ક્રિષ્ણ બેન શું કરું તો તમારા ઘરમાં
એ
મારા ઘરમાં તો અ ઓ તૈયારી તૈયારી ચાલે છે
કોણ દિવસના
હાને સ્કૂલમા ટીચર ડે સેલિબ્રેટ કરવા છે ને એમ તૈયારી ચાલે છે
હા હા મારા દડકા દેડકીના સ્કૂલમાં
હ એમ કાલ ટીચર ડે છે એમ ટીચર બોલી છે અને મારી દીકરા દીકરીનું એક અ ટીચર નો રોલ નિભાડનો છે અને મારી દીકરાનું પ્રિન્સિપલ નો રોલ નિભાર છે
અચ્છા.
હા એમ તૈયારી ચાલે મારો દીકરો કહે છે કે મમ્માને ફોર્મલ પહેનવા જાય છે અને પેન્ટ અને શર્ટ અચ્છા સે ફોર્મલ પેન્ટ હોય છે ને એમ પહેરવાની છે, એમાં ફોર્મલ શર્ટ હોય છે એમ પહેરવાની છે, અને ફોર્મલ શૂઝ બી પહેરવાનું છે એવ કહ્યું હતું.
મારા દેડકા ભી નાને ગસ જો મને કોટ પેન્ટ ને જતા બતા લેવાનું છે.
આ મારો દીકરો કોટની તો નથી મમ્મી ક છે મમ્મી પેન્ટ શર્ટ હોય છે ને ફોર્મલ એ સારું દેખ્યું છે, સાદી પેન્ટ ફોર્મલ પેન્ટ ફોર્મલ શર્ટ હોય છે ને, એની પહેરવાની છે એ સરસ લાગે છે મને તો, અને ફોર્મલ શૂઝ હોય છેને ફોર્મલ બૂટ હો છે, એ પહેરવાની છે.
એમ.
હમ.
મારી દીકરી ભી મને કહે છે કે મા દીકરી ભી મને કસે કે મને સાડી વાડી પહેની દી વ.
હ એ સહી ક હો તુ મારી ના મારી દીકરી મે ઘરમાં તૈયાર કરી ભેજું દેઉું છું દીકરીને. સરસ બાંધી છે મેને મારે આદમી સાડી બ બુય છેછ એવું કેછે મમ્મી ત પાણી દે છે માટેરી સાડી એમ સ્કૂલ માં જાય છે.
હમ.
શું થયું?
કુછની. આવે ટીચર્સ ડે ની તય્યારે બી કરવાની છે મને તો.
સાડી શી મારી દીકરી માટે પણ એની સાડી છે કેવી નથી. એમ સાડીથી સિલેક્ટ થઈ ગઈ છે. મે બોલું છું તમે કોણ સ સાડી આવે છે, એમ લઈ લો. હમ, અને દેખાય છે કો
મે એટલી દીકરીને કતો હશે કે જો સાડી લેવાની છે તમે.
હ મારી પાસેમાં ખુબ સરસ સરસ સાડી છે ને એમ માટે, મારી દીકરી ખરીદવા નથી એમ બ્લાઉઝ ખરીદવા માટે ગઈ છે. એમનું એમનું બ્લાઉઝ સાઈઝ મારો બ્લાઉઝ સાઈઝ અલગ હતોના.
હમ.
કારનેમ બ્લાઉઝ અલગ ખરીદવાનું જ છે એમ. કઉ છું પે સાડી સિલાક થાય કરું છું, એમ બાદમાં બ્લાઉઝ મેચિંગ નું ખરીદવા માટે જાઉં છું. એ સાડી સિલેક્ટ કરવાય છે એમ એ બ્લાઉઝ અમ બ્લાઉઝ ખરીદવા માટે જાય છે, એ મે બોલે છે મને મેચિંગ જવેલરી બી છીએ અને એરિંગ છીએ કાન ન બટું છેએ અને ગલેનું સેટ છે હતું મને. મેચિંગ, અને બાંગડી બી છીએ હતું અંણે મેચિંગમ.. અને એ એની પાસ સેન્ડલ તો છે. હીલવાળા. અને સેન્ડલથી ચિંતા નથી એને, બસ જેરલી ખરીદવાણુ છે કાનણુ, ગલેણુ અને હાથણુ ખરીદવાનું છે બસ. અન મેઅપ મેકઅપ નું સામાન ઘરમાં છે મારા એમ યુઝ કરી લય હતું
મારે ઘરમાં અને મારી દીકરી ના ખરીદવા માટે નથી જાય
ના મારો દીકરો દીકરી જાય છે ને બે બે જણ જાય છે ને એમ ખરીદ લ ખરીદ ખરીદવા લાવવા માટે એમ મારી સાથે નથી જમતી એ બોલે છે અમ્મા અને ભાઈ નું પસંદ અચ્છી છે એમ ભાઈ સાથે જાય છે એ જરૂરી ખરીદવા માટે એમ કે છે મમ્મી ભાઈ ન જેવેલરી મું અછો ખુબ સરસ ચીજ નીકાલેે છે એમ તો તમીને નથી નીકાલવાતું એમ કારણ માંથી મારી સાથે નથી જતું ભાઈને સાથ જાય છે
અબ મારા દેડ ક ના બી સ્વત કરો
હ માં મારો દીકરો દીકરી શોપિંગ કરી લે છે કછ બી હોય છેને ઘરમાં શાદી હોય છે એને સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ થાય છે કુછ બી હોય છે ને કપડા ખરીદવા માટે પેલા જાય છે એને પસંદ સારું જ લાગે છે મને તો હમ શું થયું મારા ઘરમાં
સોપિંગ કરવા માટે જ
મારો દીકરો તો ટ્રસ્ટી બની ગય હતું અના સ્કૂલ મા એક દિવસ માટે હ મારી દીકરી તો ખાલી અ ખાલી એમ કહે છે કે ટીચર બનાવની છે ટીચર બનાવની છે એમ ખબર નથી મેં તો કહ છું એને પ્રિન્સિપલ બણવાનું છે
હમ
હા
પિક સર હ
તમારા દીકરી આ દીકરી કોણસા કપડા પહેનું હતું ટીચર ડ ટીચર ડેમાં
તમામાને કસ કને સાડીર છે
હમ હમ હમ મારા દા દાકડી બે વર્ષે નથી બનાવનું છે ને ટીચર એમ આ વર્ષ બવી ર છે એમ ક મમ્મા કેટલી ટેન્શન થાય છે એમ ટીચર બનવાણી છે એમ કપડા દસાઈડ કરવા નું શું ભણવાનું છે ક્લાસમાં ડિસાઇડ કરવા માટે અટેન્ડન્સ લેવાની છે એણે ક્લાસ ટમ ટુ પહોચવાની છે બાળકનું શાંત કરવાણી છે એમ દિકકત થાય છે તો ખુદ સ્કૂલમાં લેટ જાઉં છું હ એમ ટેન્શન કરે છે સારું કહ છેું અને સબ ઠીક હોય જાય છે એમ કે છે મમ્મી બાળકી નથી આપતું એમ સ્કૂલ જે દિવસ સ્કૂલમાં ટીચર ડે બનાય છે ને એમ કા નથી આવતું બોલે છે ટીચર બચ્ચરકા વડથી ટીરણ જાય છે એમ મને પડાય છે એમ માટે મને નથી જતું મારા દીકરા દીકરી બે વર્ષે ટ છે ને તો એમ સ્કૂલ નથી જાવતું. આ વ ટ ટીચર ડે ટીચરણવાય છે. ને એ એમ માટે જાય છે એમ બી કહે છે કે, મમ્મી મારે સ્કૂલ નથી જવા. નું ટીચર ડે વા દિવસ હમ્મ
મારે દીખરે નાદવ જ બના
હા એ એમ બોધ્યું આ વર્ષ મારે ટીચર નથી બનાવતું તો એ સ્કૂલ નથી જ આવતું.
હમ્મ
આ વરષુ બનાવી દું મારી દીકરી દીકરાને દીકરી બેની બનાવી એકને ટ્રસ્ટી બનાવી દે છે. એકને પ્રિન્સિપલ બનાવુ છે. હમ્મ એમ દેખી જાય છે. એમ શું કરવાય છે, સ્કૂલમાં દેખી દેખી પડી જાય છે. એમ શું ભણવા છે, એમ ક એમ પૂછ્યું તું શું ભણવાનું છે, તમારા લંચમાં ટીચર ડે છે તો તમે તો ટીચર છો.
લંચ માટે તુંરે દી કરીરી ને દીકરા કસે કે મારે પાસે મેગી લેવા લે કે જવાના છે સ્કૂલમાં અલાઉડ નથી. ને બઉને કહી દું કે સ્કૂલ મા અલાવડી નથી કસે કે આજ ટીચ છે. આજે ટીચર કછ ન બોલ હમ્મ સકે
ના અમારા દેક દીકરી મણા કરીરી એ બોલે છે, અ સ્કૂલ માં ટીચર પણ છે ન તો તો ટીચ ને હમ્મ ટીચરે મનનાતા પણે કરવા છે. એમ તમે રખવાનું છે, તો કછ હલકું રખવાનું છે કેમ હુ એમ કહ છું કે, ટીચર નો નાસ્તો નથી કરવાઇ તો તું શું કરું હતું. તો કે છે મમ્મી સકવાય છે હુ ભોલે છે. કલ ટફી નથી લાવતું હશે. તો એ હું કઉ છું કે
બસ ત
ખાવાની હોય છે તો ખાવાડ લું નહી તો મારા દોસ્ત હોય છે ને એનું ખવા ખાવાનું છે. જે ટીચર નથી ભણવાય છે
હમ્મ
હમ હી શો શું તો શું બણાવવાનું ટિફિન મા
તો પાસ્તા મેગી બનાવાના છે. ને મેં તેના બ કોલ કરું હ